હલો
હલો હા આવે છે
હા બોલ
શુ કરો છો
કશું નહી જમીન બેઠી છું તું શું કરશ
બસ કઈ ન હું જમીન બેઠી છું
હ હા શું બનાવ તું જમવાનું
અમા ઘરે ગવાર સિં કરીિનોરસ ખીચડી
બરાબર અમાર ઘરે દળભત અને શાક બનાવ તું ડુંગળી બટાકાનું અને ભાખરી બનાવીતી એક મિનિટ ચાલો રાખજે
હાલો હા બોલ
બરાબર કેવું વાતાવરણ ગરમી લાગે છે
ગરમી તો ના પતી ગઈ હવે ગરમી આ ચોમાસું ચાલુ થઇ ગયું ને એટલે વરસાદ પડે તો સારું લાગે તો એ વાતાવરણ ઠંડુ થયું છે ને એટલે
હા તો બી આજે વરસાદ નહીં પડે ને એના લીધે ઉકળાટ લાગે નહી
હા આજે વાત આજે વાતાવરણ એવું છે કાલનું તો બી બે દિવસ સારું હતું તો થોડો વરસાદ પડ્યો ને.
હ. નાજી પડવાનું જ છે, સારું ન પડે તો
પડવો જોઈએ પણ આજે કીચડ ને એ થાય કોલેજ જવાની તકલીફ પડે એ કંટાળો આવે બીજું કશું નહી
એ તો જ ને પણ શું કરીશું વરસાદ તો જમીન પર જ પડવાનો ને
હ એ તો છે જ પણ કંટાળો આવે આમ કીચડ ને એવું બધું થાય
હમ કાદવ પિક્ચર થાય ને હા એજ તો રાદવ કિચ્ચર થાય અન બીજું કેવું કે વરસાદ પડે તે સુધી સારું પછી કાદવ કીચડ થાય અને રાત પડે ને એટલે લાઈટ ચાલુ કરે ને તો પેલા જીવડા આવી જશ ધરમાં.
એ એજ ખાવા બેસ સાંજ પડી નઈ કે બાર લાઇ ટ ચાલુ કર ન ને પેલા આપડે બંધ કરી દેવી પડે ઘરમાં અને દરવાજાને એવું બંધ રાખવું પડે નહી તો જીવડા ખાવાય ની દેતા સરખી રીતે
એ જ ત
ત.
અને એક બે હવે તો ચાલે એટલા બધા આવશે ને
અને પેલી પાંખો વાળા જીવડા હોય ને એટલે પછી એમની પાંખો છુટી ફરતી હોય.
હા અન એ કેવું ખબર છે, આપણે બંધ કરી દીએન લાાઈટ તો અંધારું થાય ન તો જીવડા મરી જાય છે.
હા અ એ તો કઉ છું અંધારું થાય ને એટલે પાંખો છુટી ફરતી હોય જીવડું તો ખઈ હોય
ચી વા તેવુ
તો એન વાળી ન કચરો વાળી તો ઢગલો થઇ જાય છે.
ઢકલો જે સવારે બાર નીકળ્યન ત પેલી સ્ટ્રીટ લાઈટ બાર હોય ને એની નીચે તો નકરી પાંખો પાંખો પડેલી હોય છે.
એ તો કન બો જી જી ત્રી ચરને એવું થઈ જાય છે, ઇરીટેટ થાય
કંઈથી આજ આમ વરસાદ પડે તો એટલો સારું લાગે
વરસાદ ના ખાલી આમ પેલું ભીની માટી ની સ્મેલ આવે અને આમ જોવાનો હોય ને ગ્રીનરી માંમ પડતો હોય બાલ્કનીમાંમ ચા પીન ચા ભજીયા ખાવાનું વરસાદ જોવાનું એવું જ ગમે બાકી પછી ના ગમે નીચે સીન જોવાના
અ સાચી વાત અને આમ પેલો મોર બોલતો હોય પણ એવી મજા આવે એવો
પક્ષીઓ ન નેવો અવાજ આવે ને એ હારું લાગે
પ પછી કાદવ કિચડ થાયને એટલે કંટાળો આવ કઈ થી આવું થયું
એકને એમ પાછો એક બે દિવસ પડશે પાછો બંધ થઈ જશે એટલે અઠવાડિયુ ઉકળાટ થાય
હમ આગાહી તો કરેલી છે, ન સાત તારીખ તી બાર તારીખ સુધી પડવાનો છે, એમ શું ખબર હવે
આજે તો હવે પડ્યો નહી જોઈએ સાત થી બારમાં કેવો પડે
તોયા વર્ષે જૂન મહિનામ એ બસ એક વખત પડ્યો પેલો માવ ઠા જેવું પછી કઈ વરસાદ જ નહીં પડ્યો
ના પછી તો કેટલો ઉકરા
હમ મે માં જેવી ગરમી નથી થઈ ને એ વધાર ગરમી
એમાં થઈ હમ અને બીજા લોકોનો. ખેડૂતો નો બિચારાનો એમનો પાક એવું બગડે એ જુદું.
હા અને અત્યાર પછી પડ્યો હતો અહીંયા જુનાગઢ ગીર સોમનાથ. પછી અહીંયા વલસાડ નવસારી બધું આમ કેવી કેવી જગ્યાએ પડ્યો. જ્યા જંગલ વિસ તાર ને એવું વધારે હોય ન બધાને ઘરમાંને એવું પાણી પડ જતું રહ્યું ને એવું પડ્યું એમ
હા આ
એકદમ ધોધમાર
એજ ને
એવું થયું
આમ હારો વરસાદ ના આમાં બધું થાય ને એટલે ખોટો લાગે
અહં. પણ અત્યારે ગ્રીનરી જોવાની મજા આવે એમ ફરવા જવાનું હોય હિલ સ્ટેશન. પછી પહાડ વાળા વિસ્તાર પર તો મજા આવે આમ.
સાપુતારા છે કેવી એવી. હા એ મજા આવે.
હ મજા આવે એવી બધી જગ્યાએ. પાવાગઢ તો કેવું આમ.
આપડે બધા કઝિન ભેગા થઈને આમ નક્કી કરીએ જવાનું આવી કોઈક જગ્યાએ. થોડ બ ઉઠા.
નક્કી તો કરીએ છેએ પણ પ્લાનિંગ નઈ તો પ્લાનિંગ હ બધ. ન કોલેજ ચાલુ થાય ને અચ્છા.
કોઈનો ટાઈમ નહી સેટ થતો.
બાકી જવુ હોય ને તો જવાય.
હમહ.
એક દિવસમાં જઈને આવી જવાય.
હા અને અત્યાર પાછું રહેવાની એવી સગ. વડ કોક બે ત્રણ દિવસ માટે જવાનું હોય ને તો સગવડ. એવી કરવી પડે.
ના પાવાગઢ ને એવું જવું હોય ને તો એક દિવસ માં જઈને આવી જવાય એટલે.
હમ એ છે.
પણ પછી પણ પાવાગઢ તો એવી મજા આવે પેલા વાદળ આપણેે. ઉપ જઈએને મંદિર ત્યા તો આપણી નજીક નજીક આવી જાય ધુમ્મસ ધુમ્મસ હોય એમ.
ધુમ્મસ થઈ જાય હા નીચે જોઈએ ને તો નીચે ના દેખાય.
હા જાણે વાદડા આપણને અડતા હોય. એવું સરસ અને એકદમ ઠંડુ ઠંડુ.
ત્રણ દિવસ ફરવા જઈએ ને તો જ મજા આવે કાતો પછી શિયાળાની સિઝન માં ફરવા જાય ને. તો મજા આવે આછો તાપ હોય.
આપડે અહીંયા આ ઈડર સાઈડ ને પેલું પોલો ફોરેસ્ટ.
હહા પોલો ફોરેસ્ટ. હહા બરાબર એ બી એક સારી જગ્યા છે ફરવાની.
પછી આમ પહાડી વિસ્તાર હોય ને એવી જગ્યાએ સાપુતારા છે. પછી આમ મજા આવે એવી એવી જગ્યાએ પછી.
સીધો રોડ જતો હોય અને આજુબાજુ બી ગ્રીનરી હોય થોડી પહાડ. હોય એવી જગ્યાએ બી સારું લાગે આવા ટાઈમે ફરવાનો.
મજા આવે એમ અને ધીમો ધીમો વરસાદ બી પડતો હોય.
હહમ.
એ સાઈડ તો એવું જ હોય કે આપણે આ બાજુ ના પડે. એ બાજુ જોઈએ ને તો ધીમો ધીમો વરસાદ પડે બંધ થાય પડે બંધ થાય ને. અને પેલા પહાડ પર પ ઠરવાય ને એમાંથી ધીમે ધીમે પાણી નીકળત હોય મજા આવે એમ
હા હા
જવાનો તો ગમયો પણ ટાઈમ
ટાઈમ એજને ટાઈમ કોઈનો સેટ નહી થતો બધા કોલેજો ચાલુ. ક્યારે જવાનું થાય.
સન્ડે ગોઠવીએ તો બધી જગ્યાએ સન્ડે ભીડ હોય.
હમ ભીડ વધારે હોય સંડે. આડા દિવ અત્યારે તો પણ આડા દિવસ જઈએ ને તોય એટલી જ ભીડ હોય. છે પબ્લિક બધે ફરવા વાળું થઈ ગયું છે ને એટલે.
અને હવે કેવું કે જે ટુરિસ્ટ બધી એમ જગ્યા છે ને જે ટૂર ફરવાલાાયક. એના આજુબાજુએ બધાએ એવી એવી જગ્યાઓ શોધી નાખી છે. આ પેલી વોકિંગ માટે વોકિંગ એરિયાને એવું. એટલું બધું શોધેલું હોય.
હા અમુક અમુક જગ્યાએ હોય છે અત્યાર તો સોસાયટીની બી આજુબાજુ વોકિંગ સેન્ટર ને એવું બધું બનાવશે. આમ એકદમ લાંબા લાંબા પટ્ટા બનાવશે અને આજુબાજુ એટલા બધા જડ રપિયાસે ને તો મજા આવે બેસવાની પછી પેલું ઘયડા લોકો માટે છે ને ગાર્ડનમાં એવી અ અમુક એક્સરસાઇઝ ના સાધન બી મુૂકેલા હોય છે.
હા
એટલે એ લોકો એક્સરસાાઈઝ કરે એમાં
ગાર્ડનમાં અત્યારે જવાની મજા આવે આમ થોડી થોડી ગ્રીનરી થઈ હોય ને એટલે
જીવડા એટલા જ ફરતા હોય પાછા
સાપોલિયા
સાપોલ્યાને પેલી કાળી ઈયળો નહી આવતી ઈયળો જેવું બધે જોવા મલે ઈતો
હા હા બઘે
કશું કરે નઈ એ પણ એ જોવા મળે બધે બહુ જ જોવા મળે.
હા એ બહુ અને આમ કંઈક આપણી પરથી ચઢીન જતું ર રહે આમ તોય કશું અહેસાસ થતા કશું થાય નહીં આમ
કશું
પણ એમ જોઈ હા જોઈને આપણને એમ કેમનું થઈ જતી હા ઇરિટેટ થવાય
હા હા અને તો અતર રોડ રસ્તા અને બધી એવી કચરાઈ ગયેલી ને એવી. જોવા મલે ને ગંદકી નરી
કંટાળો આવે એમાં પબ્લિક જગ્યા એ તો એના માટે છે ને ઈન્ડિયામાં આપણે સરસ સરસ રોડ રસ્તા હોવા જોઈએ. ફોરેન જાય એમા.
હા મે બે દિવસ પહેલા જે ક્રીલ જોઈ હતી ને જાપાનની એમાં એવું હતું. કે જાપાનમાં તો કેવા સ્ટ્રીટ એકદમ ચોખ્ખા હોય. તો પાણી બી આમ ઢીચણ સુધીનું પાણી હતું એટલું બધું પાણી ભરેલું. તો ભી ટ્રાન્સપરન્ટ એકદમ રોડ ચોખ્ખો દેખાય આપને ખબર ના પડે. એટલું બધું પાણી અહી ભરાઈ રહ્યું છે એટલો નીચેનો રોડ દેખાતો હતો. અને જયારે ઈન્ડિયા માં તો થોડુંક બી પાણી ભરાઈ ગયું હોય ને માટી માટી ના કચરો એમાં પાણી મે એટલો દેખાય ગટરમાંય ઉતરી જાય અમુક લોકો તો એમાં ને એમાં
એક્સિડન્ટને એવું વધારે થાય પાણી ભરેલું હોય ને એમાંથી હમ
એજ
પેલી રીલ નહોતી વાયરલ થઈ વંદે ભારત ટ્રેન ટ્રેક ઉપર પાણી હતું તો બી બ ટ્રેન પાણી પર થઈને જતી રહી. પાણી બધું ઉપર વાળા બ્રિજના ના જે ઉપર વાહનો જતા હતા ને એટલે સુધી ઊંચું ગયું હતું.
હા
એવું છે
અ એટલું ગંદકી વધારે છે એમ અહીં ઈન્ડિયામાં
સારું ચલ હું તને પછી વાત કરું
હા સારું સારું ચલ હા